હલો.
હલો.
શું મિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા તમારો અવાજ મને આવી રહ્યો છે મિત્ર
કેવું ચાલે છે અત્યારનું જીવન
ત્યાર નું જીવન તો એમ તો સારું જ ચાલી રહ્યું છે. તમે શું કરી રહ્યા છો અત્યારે
હું અત્યારે કોલેજ કરું છું.
બરાબર તમારે કેવી ચાલી રહિ છે કોલેજ લાઈફ
અમારી કોલેજ લાઈફ સારી ચાલી રહી છે.
બરાબર
સર તમે અત્યારે ફ્રીજ છો
હા અત્યારે હું ફ્રીજ છું
થોડો સમય મને આપી શકશો
હા.
હા તો મિત્ર આજે આપણે વાત કરીશું પ્રકાશ નું મહત્વ પ્રકાશ એ પ્રકૃતિની સૌથી અમૂલ્ય અને જીવનદાયી ભેટ છે. પૃથ્વી પરના દરેક જીવનના અસ્તિત્વમાં પ્રકાશનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. પ્રકાશ વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે સૂર્ય માંથી મળતો પ્રકાશ પૃથ્વી પરના તમામ જીવોને ઉર્જા ગરમી અને જીવન આપે છે. માણસની પ્રગતિમાં પણ પ્રકાશનું વિશેષ યોગદાન રહ્યું છે. પ્રાચીન સમયમાં માણસ અગ્નિ ના પ્રકાશથી પોતાનું જીવન ચલાવતો હતો. જયારે આજે વીજળી એલઈડી લેસર અને ફાઈબર ઓપ્ટિક જેવી આધુનિક ટેકનોલોજી પ્રકાશનો ઉપયોગ થી જ કાર્ય કરે છે પ્રકાશ માત્ર વસ્તુ જ જોવા માટેનું સાધન નથી પરંતુ તે શિક્ષણ આરોગ્ય કૃષિ ઉદ્યોગ સંચાર વિજ્ઞાન ટેકનોલોજી અને પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસ નું મુખ્ય આધાર સ્તંભ છે. પ્રકાશના અભાવમાં સમગ્ર વિશ્વ અંધકારમય બની જાય છે. અને જીવનનો પ્રવાહ અટકી જાય છે પ્રકાશ એ એ એક પ્રકારની વિદ્યુત ચુંબકીય ઉર્જા છે. તે સીધી રેખામાં ઘતિ કરે છે અને તેની ગતિ લગભગ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. સૂર્યપ્રકાશનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે. દીઓ મીણબતી બલ્બ ટ્યુબલાઈટ એલઈડી અને લેઝર કૃત્રિમ પ્રકાશના મુખ્ય સ્રોતો છે. પ્રકાશ વિના પૃથ્વી પર જીવન શક્ય નથી સૂર્ય પ્રકાશથી છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. આ છોડ જ સમગ્ર ખાદ્ય શૂખલાનો આધાર છે. જો પ્રકાશ ન હોય તો છોડ નાસટ થઈ જાય ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જાય અને જીવન અશક્ય બની જાય દ્રષ્ટિ માટે આકાશનું મહત્વ પ્રકાશનું આખો દ્વારા આપણને વિશ્વને જોઈ શકીએ છીએ પરંતુ આ ખો ત્યારે જ કાર્ય કરે છે, જયારે પ્રકાશ હાજર હોય પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તિત થતી થઈને આંખ સુધી પહોંચે છે, અને આપણને વસ્તુઓ ઓળખી શકીએ છીએ અંધારામાં વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી પ્રકાશનુ શિક્ષણમાં પણ ખૂબ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે, પુસ્તકો વાંચી શકે છે. અને લખણ તૈયાર કરી શકે છે, તે માટે પૂરતો પ્રકાશ જરૂરી છે. શાળા, કોલેજ, પુસ્તકાલય, પ્રયોગ શાળા યોગ્ય પ્રકાશથી અભ્યાસ વધુ અસક અસરકારક બને છે. આધુનિક સમયમાં કોમ્પ્યુટર પ્રોજેક્ટર અને સ્માર્ટ ક્લાસરૂમ પણ પ્રકાશ આધારિત ટેકનોલોજી પર કાર્ય કરે છે. પ્રકાશ એ આરોગ્ય પ આરોગ્યમાં પણ ખુબ મહત્વનો ફાળો ભજવે છે. સૂધ્ય પ્રકાશ શરીરને વિ વિટામિન ડી મેળવવામાં મદદ કરે છે. જે હાડકા ને મજબૂત બનાવે છે. સવારનો નરમ સૂર્યપ્રકાશ આરોગ્ય માટે લાભદાયક છે તબીબી ક્ષેત્રમાં લેઝર દ્વારા આંખ, દાટ અને ચામડીના સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં યોગ્ય પ્રકાશ દર્દીઓની સારવાર માટે અનિવાર્ય છે. પ્રકાશ એ ખેતી ક્ષેત્રમાં પણ ખૂબ મહત્વનું સ્થાન ભજ વે છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. પાકના વિકાસ માટે સૂર્યપ્રકાશ અત્યંત જરૂરી છે. છોડ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. જો પૂરતો પ્રકાશ ન મળે તો પાકનો વિકાસ અટકે જાય ગ્રીનહાઉસ ખેટીમાં પણ કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારવામાં આવે છે. ઉદ્યોગોમાં પણ પ્રકાશ ખુબ મહત્વનો ફાળો ભજવે છે. કારખાનામાં ઉત્પાદન મશીનોનું સંચાલન અને ગુણવત્તા ચકાસણી માટે યોગ્ય પ્રકાશ જરૂરી છે, પ્રકાશના અભાવે અકસ્માતની શક્યતા વધે છે, આધુનિક ઉદ્યોગોમાં ઉર્જા બચાવવા એલડી પ્રકાશ ઉપયોગ થાય છે, તો મિત્ર તમે જણાવશો થોડું
હ તમે પ્રકાશ વિશે ખુબ સરસ માહિતી આપી તો હું પણ પ્રકાશના ફાયદા અને ગેરફાયદા વિશે કહવા માંગુ છું. પ્રકાશથી પૃથ્વી પર જીવન શક્ય બને છે. પછી છોડ પ્રકા કરીને ઓક્સિજન ઉત્પન્ન કરે છે. સૂર્યપ્રકાશથી શરીર ને વિટામિન ડી મળે છે, જે માનવ શરીર માટે ખૂબ જરૂરી છે. અભ્યાસ કામ અને મુસાફરી સરળ બને છે, પ્રકાશના લીધે ઘર, શાળા, હોસ્પિટલ અને ઉદ્યોગોમાં કારાદ્યક્ષ્મતા વધે છે. જો પ્રકાશ જ ન આવતો હોય આપણે ધોરમાંથી શાળામાં સારી રીતે આપણું કાર્ય ન કરી શકીએ. એટલે પ્રકાશ હોવો એ ખૂબ જરૂરી છે. સોલર ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જેના કારણે આપણે, રાતના પણ પ્રકાશ મેળવી શકયે. માનસિક તાજગીની સકારાત્મકતા વધે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં પ્રકાશનો મોટો ફાળો છે. જ્ઞાન આશાને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે પ્રકાશને. પ્રકાશના એમ તો ઘણા અ ઘેર ફાયદા પણ છે. વધુ પડતો અથવા દીવ્ય પ્રકાશ આંખોને નુકસાન પહોંચાડી શકે છે. રાત્રે બાુ કૃત્રિમ પ્રકાશ ઊંઘમાં વિક્ષેપ એ દાખલે છે.
પ્રકાશ પ્રદૂષણને કારણે, તારાઓ સ્પષ્ટ દેખાતા નથી. વધુ વીજળીનો ઉપયોગ થી ઊર્જાનો બગાડ થાય છે. જંગલી પ્રાણીઓ અને પક્ષીઓની કુદરતી જૈનશૈલી પર અસર પડે છે. સતત સ્ક્રીન અથવા તેજ પ્રકાશથી આંખોમાં થાક અને માથાનો દુઃખવો. થઈ શકે છે, જો આપણે ચોવીસ કલાક મોબાઈલ વાપરતા હોઈએ. તો આપણ આપણા આંખોડ પર. તેનો પ્રકાશ પડવાથી આપણે આંખને ખુબ નુકસાન પહોંચે છે. એટલે આપણે થોડા ઓછા પ્રમાણમાં. મોબાઈલ વાપરવો જોઈએ, જેથી આપણો આંખ સુરક્ષિત રહે.
વધુ પ્રકાશ ધ્યાન ભંગ કરી શકે છે. આપણે જયારે ગાડી પર જતા હોઈ ત્યારે આપ આપણા આંખોમાં અચાનક જો પ્રકાશ પડે. તો તે આપણને દિશા ભટકાય છે. અને આપણને અકસ્માત સર્જાવામાં. તે વધુ. નુકસાનકારક સાબિત થાય છે. સૂર્યના ખૂબ જ ત્રિય પ્રકાશમાં લાંબા સમય સુધી વ્યહથી ત્વચાને. નુકસાન પણ થઈ શકે છે.
તો વીજળી એ આપણા માટે ખુબ ઉપયોગી છે, અને આધુનિક યુગમાં વીજળી આપણા જીવનનું. અભિન ઠાક બની ગઈ છે. વીજળી વગર આજનું જીવન ખૂબ અધૂર છે. કારણ કે સવાર થી રાત્ર્રી સુધી આપણે જે અનેક સાધનોનો ઉપયોગ કરીએ છે. તે બધા વીજળી પર આધારિત છે, તેથી જ વીજળીના આધુનિક વિકાસનું કરોડ રજું કહેવામાં આવે છે, આપણે સવારથી રાત્રે સુધી. આખા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેમાં પંખા. હોય, મોબાઈલ હોય, ટીવી હોય. આધુનિક ઇલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગ કરે છે. તે વીજળીથી જ ચાલે છે, વીજળી જ ન હોય તો તે ઉપકરણો ચાલે જ નહી, એટલે વીજળીનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે. તેની જાણકારી વગર જો આપણે વપરાશ કરીએ, તો તે આપણા જીવન માટે હાનિકારક પણ છે, કારણ કે વીજળી એક ખૂબ હાાન હાનિકારક પણ છે. તો આપણને તેનાથી શોર્ટ પણ લાગી શકે છે જેનાથી માણસ મૃત્યુ પણ પામી શકે છે એટલે આપણે તેને સાવચેતીથી વપરાશ કરવો જોઈએ. અને શિક્ષણ ક્ષેત્રમાં પણ વિદળનું વિશેષ મહત્વ છે. વિદ્યાર્થીઓ રાત્રે અભ્યાસ કરે છે શકે છે કોમ્પ્યુટર પ્રોજેક્ટ અને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ વધુ અસરકારક બન્યું છે. હોસ્પિટલમાં વિજળી જીવન બચાવવાનું કામ કરે છે ઓપરેશન થિયેટર. પછી એક્સ રે એમ અન્ય અન્ય તબીબી સાધનો વીજળીથી ચાલે છે વીજળી વિના દર્દીઓની સારવાર મુશ્કેલ બની જાય છે. ઉદ્યોગો અને કારખાનામાં મશીન નવ વીજળીથી ચાલે છે ઉત્પાદન વધે છે રોજગારી સર્જાય છે. અને દેશના આર્થિક વિકાસ થાય છે. ખેતીમાં પણ વેજળીનું તમે કીધું તેમ ખુબ મહત્વ છે. પાણીના પપ પછી ટ્યુબવેલ આધુનિક કૃષિ સાધનો દ્વારા ખેડૂતો ઘણો લાંબા લાભ મેળવી શકે છે. તો તમે ક્યાં આગળ કહેવા માગશો?
હા મિત્ર તમે ખુબ સરસ માહિતી આપી. હું કહીશ કે જીવનમાં પ્રકાશનું ખૂબ મહત્ત્વ છે. પ્રકાશ વિના જીવન શક્ય નથી. સૂર્યપ્રકાશને કારણે જ પૃથ્વી પર દિવસ અને રાતનો ક્રમ ચાલે છે. પ્રકાશના ભાવે, પૃથ્વી પર અંકાર છવાઈ જાય છે, અને તમામ જીવસૃષિ પર ગંભીર અસર પડે. પ્રકાશને કારણે જ રૂટી પર ઊટુનું સંતુલન જળવાઈ રહે છે. પાણીનું બાષ્પી પવન થાય છે. વાદોળો બને છે અને વરસાદ પડે છે. આ સમગ્ર જળચક્રમાં સૂર્યપ્રકાશની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રકાશના કારણે આપણે વાંચી શકીએ લખી શકીએ અભ્યાસ કરી શકીએ રસોઈ બનાવી શકીએ. વાહન ચલાવી શકીએ, અને સુરક્ષિત મુસાફરી કરી શકીએ. સવારે થોડા સમય સૂર્યપ્રકાશમાં રહેવું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે.
યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ માનસિક સ્વાસ્થ્યને પણ સારું રાખવામાં મદદરૂપ બને છે. પ્રકાશને કારણે જ પૂઠ્ઠી પર કુદરતી સંખ્યા આંદોલન જળવાઈ રહે છે. છોડ પ્રાણી અને મનુષ્યનું જીવન એકબીજા સાથે જોડાયેલું છે. જો સૂર્યપ્રકાશ ન હોય તો છોડ ખોરાક ના બનાવી શકે. અને આખી ખા્ય સુુંમડા ર ઉટે જાય. સૂર્યપ્રકાશ થી મળતી સોલર ઉર્જા પર્યાવરણને પ્રદુષણથી બચાવવામાં પણ મદદ ગ્રુપ રૂપ કરે છે. સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન કરી કોલસા અને પેટ્રોલિયમ જેવા બર્તન નો ઉપયોગ ઘટાડી શકાય છે. તો મિત્રો અંતે તો હું એટલું જ કહેવા માંગીશ કે જીવન જીવવા માટે પ્રકાશ પણ ખૂબ જ મહત્વ મહત્વપૂર્ણ છે. પ્રકાશ વિના માનવ જીવન જીવી શકવું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પ્રકાશને કારણે જ માણસોને ઘણી બધી તો નો ઉપયોગ સરળતાથી કરી શકે છે. તેથી પ્રકાશ એ ખૂબ જ જરૂરી છે માનવ જીવન માટે
તમારો આટલો સમય આપવા બદલ ખુબ ખુબ આભાર
મારી સાથે વાતો કરવાનો મને ખુબ જ આનંદ થયો તમારો પણ ખૂબ ખૂબ આભાર.